હ નિમ હમેશભાઈ
બોલો દે ભાઈ બગા ના દિવસ પછી કોલ કર્યો
હા અવડે મજામાં મજામાં તમે કેમ છો
મજામાં બધા મજામાં
બરાબર છે આવડે તો એટલા બીઝી છે ને કે કોલેજ નથી થતા એટલે પછી આપણું મળવાનું બી ની થાય ને એટલે એટલા બિઝી છે ને કે કોઈને કોલ કરાય એવું જ નથી. કેમ કે આપડે બધા છૂટા પડી ગયા ને એટલે પછી મજા ની આવે.
હા હા બધા હવે છૂટા પડી ગયા પોતપોતાની જિમેદારી પર હવે બધા જોબ પર ને એવા જતા હશે એટલે ટાઈમ નહી મળે એટલે હવે કોઈને કોલ હોની કરે ને કઈ મલાઈ હોની.
બરાબર છે કારણમ કે આપડે જોમમાં એટલા બિઝી થઈ જાય ને કે આપડે જે ફ્રેન્ડ સર્કલ હતું જે કોલેજમાં હતું ને તે આપડા હવે છૂટા પડી ગયા. સેતો જોબ પર એવું કે આપડું કામ એવું બહુ છે કે ને કે આપડે તેમાં જ વ્યસ્ત રહીએ. એટલે આપડે પછી ફ્રેન્ડ જોડે કોલ કરવાનો બહ ટાઈમ ના મળે કેમકે આપડે નાઈન ટુ ફાઈવ જોબ કરીએ તો પછી આ ઘર આવીએ ને પછી આપડે તો ફેમિલી મેમ્બર સાથે ટાઈમ સ્પેન્ડ કરીયે એટલે પછી આપડા ફ્રેન્ડ જોડે વાત કરવાનું આ વાત વાત જ ના થાય.
હા અને મલાઈ પણ નઈ બીજા જોડે હમણાં હવે ટાઈમ ની મળે એટલે ને જોબ પર જાય એટલે રજા પણ ની રેયને એવી એટલે રજા રેય તો ઘર જોડ ઘરના જોડે એમ કરવા પડે વાત નેવું કરવા પડે નેવું
બરાબર છે તમે આમ કયા ફિલ્ડમાં જોબ કરો છો
હું સીએની ઓફિસમાં જામ આપેલું આપડે હું કેઈ અત્યારે પેલું ડેટા એન્ટ્રી વાળું કરતો શે.
બરાબર છે તમારી જોબ ફી સારી કેવાય ને આમ એક્સપિરયન્સ બી તમારો હશે એટલે તમે ફિલ્ડ ચોઈસ કરી હશે ને કેવું ઇન્ટરવ્યુ આમ કે આમ ઇન્ટરવ્યુ કેવું ગયું
ઇન્ટરવ્યુ માં કઈ નહી હવે એમ તો એમ બધું પૂયશુ.
મતલબ માં કે સહેલું હતું કે જક મુશ્કેલી પડી
સેલુ સેલું જ હ હું હવે બોલાયવા અને ઇન્ટરવ્યુ લીધું ને એમ તેમ બે એમ પુઈશુ ને પછી બીજે દિવસ થી બોલાવેલો લાગી ગયો પસી.
બરાબર છે એટલે મતલબ માં કે પેલા ઇન્ટરવ્યુ લીધું હશે પછી તમને પ્રશ્ન કર્યા હશે પછી જોઈનિંગ લેટર આપ્યું ને પછી પછી તમે અ જોબ પર લાગી ગયા છો સારું કેવાય તમે મહેનત કરી છે પછી એક્સપિરયન્સ લીધું હશે પછી ડિગ્રી લીધી હશે. ને બહ મહેનત બહ કરી હશે તો તમારે આ આ જોબ તમારી લાગી હશે ને આપડે કેવા પહેલે થી અભણ આપડે કેવાય ને હવે પેલે થી ભણતા રહીએ એટલે પછી આપડે બી એક જોબ એવી સારી મળી મળી ગયેલી છે એટલે સારું કેહેવાય આપણા જીવનમાં ને આપડા પેરેન્ટ્સ માટે આપડે કઈ કરી શકીએ એવી જવાબદારી આપડે ઉઠાવવી જોઈએ.
હા બરાબર હ કોલેજ પતાય ને પછી કોમ્પ્યુટરમાં ટેલી ને એવું કરીને પછી લાગી ગયો.
બરાબર છે એટલે તમે ટેલી કરેલું છે
એજ બધું ડેટા એન્ટ્રી ને બધું જી એસ ટી વારુ ને એવું બધું કામ જે એમ રેયતે પછી કરી એવું
બરાબર છે અમારું તો કેવું ને કે વાપીમાં
હા હા
હા તેમાં જ કાર કામ કરું છું કેમ કે હા તો ત્યાં જોબ કરું છું તો મારે કેવું ને કોમ્પ્યુટર પર આપડે સિરિયલ કોડ બનાવવાના છે પછી તેમાં મેડિકલ પ્રોડક્ટ બને છે તો તે તેમના સિરિયલ કો બારકો કર છે એવા બધા કોમ્પ્યુટર માં શીખડવામાં આવે છે તો આજનો યુગ એવો છે ને કે કોમ્પ્યુટરાઈઝ થઈ ગયો છે એટલે આપડે તો એવું ને કે કોમ્પ્યુટર પર જ બધું કામ કરવાનું આવે છે.
હા ગ્રુપ મા બીજા બધા ફ્રેન્ડ લોકો મળવાનું થાય કે મળે કે
ના ના કોઈ ન ફોન જ નથી આવ્યોતમારો આવ્યો તે બહ સારું કેવાય કે તમે સામેથી ફોન માર્યો ને બીજા બીજા ન તો ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ નો તો ફોન જ નથી આવતા કેમ કે તેઓ પણ જોબમાં બિઝી હશે ને કશે ને કશે જોબમાં એવા વ્યસ્ત હશે કે આપણા આપણા જેમ ફોન જ ના કરી શકાશે. હવે મારી જ ઉદાહરણ લઈ લેવ ને તમે કેઆ મે નાઈન ટુ ફાઈવ જોબ કરું તો મારે પણ સીપ આવે છે. ફર્સ્ટ સેકન્ડને નાઈટ તો અમે કરું છું તો એટલે ટાઈમ ના મળી શકે એમ
બરાબર પેલા આદિત્ય તે શું કરે
આદિત્ય તો આપડે અતુલ કંપની છે ને તેમાં તેમાં લાગી ગયો છે તો એ પણ એ સારી જોબ સારી પોસ્ટ પર સે
બરાબર એના હ એકાદ દિવસ કોલ કરવા પડશે.
બરાબર છે આપડે ટાઈમ કાઢીને એકદા એને ફોન કરીશું ને આપણે એકદા ફોરવા જવાનો પ્લાન બનાવુંશ તો આવતા અ તો આપડે બધાને કન્વિન્સ કરીને અ એકદમ ફરવાનો ફરવા જઈશ આપડે હવે કેમ કે મોનસૂન ચાલે છે. તો આપણે પાલી હિલ છે પછી સાપુતારા છે એ વિલ્સન હિલ્સ ખરા તે ત્યાં જવું જોઈએ તમારો વિચાર શું છે
ચોક્કસ ચોક્કસ આવીશ ને ચોક્કસ આપડે આયોજન કરીએ એકદિવસ મળીને રજા ને એવી રી ત્યારે પછી પ્રોગ્રામ બનાવીને જઈએ આપડે બધા ફ્રેન્ડ લોકો
હા મતલબમાં કે ખર્ચો આપડે ખર્ચો આપડે એવું આયોજન કરવાનું કે આપડે બધા બધા કરીને આપણે સાથે મળીને જવું જોઈએ કેમ કે આપડે હવે જિંદગી માં આપડે જોબેજ કરતા રહીશું તો નહી મજા આવશે આપડે ફ્રેન્ડ જોડે આપડે મળવાનું બી થવું જોઈએ ને આપડે ફરવા બી કશે જવું જોઈએ આવું સ્થળ આપણને જોવાનું મળે
બરાબર તમારી વાત સાચી ફરવાના જાય તો એકબીજા જોડે મલીએ અને વાતો કરી અને એન્જોય કરી કે તો શું?
બરાબર છે હા એટલે કે આપણે આપડે બધા ફ્રેન્ડ જોડે મળ્યા હતા આપડ મન પ્રફુલ્લિત થાય છે અને બધા આપડે જેમ મુ કેલીમાં હોય છે તો આ તમે સુખ તમે દુઃખ ની વાત મને કરીશો પછી મે તમને કરીશું એમ કેને આપડે આમ મનદુઃખ આપણે ન થાય ન થાય ને આપણે ફ્રેન્ડ જોડે બેસીએ તો આપૂડ મન બી શાંત રહે.
હ માઈન્ડ ફ્રેશ થાય બરાબર તો બધી વાત સા
હા બરાબર છે એ બેટા કેવું મોનસૂન એટલે આવડે તો ફરવાની મજા તો આવડે જ આવે ને ગરમ ગરમ વસ્તુ પણ આવડે ખાવું જોઈએ આપડે
મકાઈને એવી
હા મકાઈ છે, ભજીયા છે, હા એવું આપડે સેકી ને ગરમ ગરમ વસ્તુ ખાવું જોઈએ જેથી આપણા સ્વાસ્થ્ય માટે સારું રે.
અરાબર વરસાદને એવ આવતો હશે હમણાં તો બો ચાલ્યા કરે બધો વરસાદ ને એવ.
હા અમારે ત્યાં પણ બહુ વરસાદ છે તો આખોદા હા આખો જ દાડી વરસાદ પડ્યા પ પડ્યા કરતા હમળા હ આ હાલ બે દિવસથી બૌ અતિથી અતિભારે વરસાદ છે.
બરાબર અમારે આ બાજુ પણ બઉ આવ્યા કરતો છે, વધારે ખેતરમાં પાણી ને એવું ભરાઈ ગયેલું ભાત હો બધું ડૂબી ગયેલું નેવું છે.
નુકસાન કલાઇખુ એવું ઘાટ અમારું ગામ આ નાનાકુંડા સાઈડ
બરાબર છે તી બાજુ તો વરસાદ પણ બહો પડતો હશે ને?
હા વરસાદ આવતો છે એટલે જ કહું કે ખેતરમાં પાણી ને એવું ભરાઈ ગયલું ભાત રોપેલું તે ડૂબીને આવ ગયેલું
હા એ એ વરસાદ આવ વરસાદ આપડા બધા માટે સારું ના કહેવાય કેમ કે કોઈ નો પાક ડૂબી જાય નું ઘર ડૂબી જાય એ આપણા માટે નુકસાન કેહેવાય છે એ આપડે અ કુદરતી હવે એવું છે ને કે એમાં આપડે કઈ કરી ન શકીએ હવે કુદરત કુદરત નો બી એમનો પણ સમય છે કે ચાર વર્ષ આ ચાર વર્ષ કે ચાર મહિના એમનો બી ટાઈમ હોય છે કે ચાર વ અ અ ચાર મહિના પડે વરસાદ એમ
હા બરાબર જોવ ને વચ્ચે બે ક દિવસ જરા ની આવયો અને પછી હવે પાસો લાઇગો
હા ત્યાં અંબાલાલ કાન અંબાલા કા અંબાલાલ કા કા એ આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ તો ખુબ જ જોર માંથી પડ્યો હતો ને અમા બાજુ તો ખાડી ખંકાને બધું ભરાઈ ગયું છે ને જોબ પર જવાય નહી તેવી પરિસ્થિતિ થઈ શક થઈ ગઈ છે.
હા તેવુ જ જાણે અમારે પણ એમ પાણી ને એઉ ભરાઈ ગેલા ટાજે હું પણ નહી ગેલો જોબ પર.
બરાબર છે જવાનું ટાળું જ જોઈએ જવાનું ટાળું જ જોઈએ કેમ કે આપડે પછી પાણી માં ફસાઈ જઈ હતી એના કરતા આપડે ગરભા ગરભા પર રહેલા તે સારું કેવાય.
બરાબર અમારી વાત સાચી.
બીજું તો શું કે હા વરસાદ તો બો જ છે.
આપડે પછી બધા ફ્રેન્ડ લોકો મળીએે ને આયોજન કરીએ એકાદ દિવસ ને પછી જાઈએ.
હા મતલબમાં કે અવડે અવડે મોનસૂન છે ચોમાસું છે તો આપડે ફરી આવીએ. પછી તો ટાઈમ નહી મળશે કેમ કે પછી બધા તહેવાર આવશે તો તહેવાર માં પણ એવું એવું છે ને કે બધા કામ કરીને થાકી જાય એટલે પછી તહેવાર માં પણ બહું આમ એવા આરામે જ કરે છે ઘરે અને પછી તહેવારમાં પણ બો બહાર ન નીકળે એટલે પછી મળવાનું પણ ના થાય અવડે મોન સુન માં કેવું છે કે બધા ફરવા જાય ને આપડે જોબ પર કહી શકીએ, કે હમ અમે જ્યાક વરસાદ બોસશે તો અમે ના આવી શકીએ, કે એ પ્રમાણે રજા લઈ શકીએ આપડે.
હા, ને પછી તહેવાર ને એવી ર રજા ને એવી ર એટલે પછી રજા પણ નહી આપે.
હા, એ વાત બી સાચી છે. આપડે કઈ નઈ ચાલ ચાલો નહી પ્લાન આપડે બનાવીશું ને પછી, તમને પણ કોલ કરીશ ને આપણે બધા થઈને આયોજન કરીશ તો પછી, આપડે જઈશું એક દિવસ.
ચોક્કસ ચોક્કસ મળીય તો એકાદ દિવસ.
હા, મળીશ ચાલો તો ધ્યાન રાખજો તમારુ.
તમારું પણ ધ્યાન રાખજો.
હા હા.
ચાલો.